હલો અવાજ આવે છે? હા અવાજ આવે છે ને, હલો
હા.
હ તો શું કહેવાય ઓલું માઈન્ડમાં માઇન એટલે ખબર પડે ખાંડ વિશે કઈ ખબર છે તમને? ખાંડ ખાવાની ખાંડ સુગરને ખાણ જે આવે જમીનમાં ખાણ આવે ને
હા તે.
કૂતરાની કોલસાની એની વિશે? જોય લખરા ક જોયેલી ખરા એમ?
ના એટલે શું મને કેજ. એટલે મોબાઈલમાં છે રિયલમાં ની જોઈ એમ.
જો કેજીએફને પીચર આવે ન જોરદાર બધી અલગ અલગ હોય છે. જેવી રીતે એન ડેવલોપ કરેલું એ પ્રમાણે સરકારી હોય તો એન વધારે વ્યવસ્થિત રીતે સેફ્ટી ધ્યાનમાં રાખીને બનાવે પ્રઇવેટ જે કારખાનાવાળા હોય તે રીતે ન બનાવેલી હોય. તરત અંદર હો એમ.
હ હમ એટલે મેં કોલસા ની જોયેલી છે. અમારે ત્યાં ટ્રેન જાય એટલે દેખાય કોલસાની જ ખાલી. પણ એને ખાલી કોલસા જલા
એ તો ખવાઈ નઈ કય.
તેને કઈ ખાવાના છે આપડે. આ તો માટીમાં નથી હતી દ રોજધ હે
કોલસો નીકળતો હોય તો બૂધરો નીકળે એમ કોલસો બહુ નીચે હોય અ કોલસો ધારો કે ત્રણસો ફૂટે હોય તો ભૂતરો ત્રીસેક ફૂટે આજુબાજુ નીકળે
અચ્છા એવું, એનાથી પથરી ના થાય ને કે થાય?
પથરી બહુ થાય, પણ ગર્લ્સમાં ઓછું એવું પ્રમાણ હોય બોઈસમાં બહુ હોય
તમારા તો ભાવ બહુ પણ ખવાય ભય ને એ પ્રમાણે
હ તમોને ભાવે હાચ છે ભાવ?
બઉ ભાવ ટેસ્ટ ન જોરદાર આવે એમ, એટલે એ છે પછી ઓ ખબર પાર્ટ પાટીમાં લગતા પેલા નાના હતા ત્યારે ઓલો કાકરો કહેવાય આવે સ્લેડ મતલબ
હા એ એ કે પેન કહી અમે. હા પ મને મેહાચી કવ ચગો મારા ભાઈ છે હજ ભાઈ એ સોરી ભાય છે તે નાના હતા ને તો આખું એક બોક્સ જ લઇ આયા હતા. તમે છુપાય છુપાયુ ખાતા, પછી એકવાર ઝડપાઈ ગયા. હ મને આજેબન બોધ ભલા પણ મને હવે એનો નહી ભાવતો ટેસ્ટ મને ખાલી ભુતરાનો જ ભાવે એ પણ અમુક સ્પેસિફિક જગ્યા ન કેમ બ્લેક હોય ને પે મસ્ત કડક હોય ને તે ભાવે પલું વાઈટ હોયન તે મને ની ભાવતી
બરાબર એટલે એ સેલિંગ કરે છે અત્યારે. પછી તો એક એવો વિડીયો આયવો હતો બાર નો આઉટ ઓફ સ્ટેટ નો હતો અને કેક તમારે અહીંયા એક આપકે અહીં કોઈ જો ફિમેલ ક્યા કે મહિલા હૈ વ કછ પથ્થર પથ્થર ખાતે કે નહી હ યાદે કે પથ્થર ભી ખાતે હૈ ક્યા બોલ રહ કે પથર ખાતે કે હા એ કે વિચારવા પડી જયા એ કે પાણા ખાય છે કે ગુજરાત માંથી કે બોલ્યા
પણ ભાવે મસ્ત લાગે ત મે તો મે ખઉ દીદી ખાઈ પણ અવે બંનેવ છુપાાઈ છુપાાઈને પપ્પાને એક વાર તો મા પપ્પા એ મનેઝડપી લીધી તી તો બધી લઈ ને નાખ્યા બહાર ને બોજ બોલયા પછી મને મન કોઈ દિવસ માઈરી નહી પણ મને બોલેલા તે તો મને ખબર છે પણ ખબર ને મને બો ભાવે
ભાવે તો પતરું બધું ખવાયું નુકસાન કરતું લિમિટમાં ખવાયને કઈ જમાય એ રીતે એ તમને લિમિટ લાગે પણ એક તે સારું
ના રિયલ માં મેં એટલે બધી નઈ ખાતી થોડી થોડી ખાતી જમ્યા પછી ખઉ ચાખણાની ટાઈપ
ઓલો જેવું ખાલી ત્રણ ખાલી ત્રણ થયા ત્રણ ટાઈમ જમી ને પછી એક વાર સવાર બપોર સાંજ પછી અને પછી એને ઓછું કહેવાય
ના ખાલી રાત્રે જ એ હવે મે માર પાહે હોતી જ નહી કોઈ લાય આપતું નહી કે કઈ લેવા જવ હવે કઈ મળતું બી નહી અમારી સાઈડ હવે
સારું છે ને એટલે બચાવું છે તમારો
પણ એમાં એવું હોય કે જો પાણી વધારે પીએ ને આપડે તો
તો વાંધો ન હો પણ તો વાંધો ન હો પથરી તરીકે નીકળી જાય.
હમ્મ. પણ મારા મોતી મમ્મી છે ને તેમને બહુ જ બધી પથરી હતી બિચારા હલો એમ ના તો એ એ ડોક્ટરને પેલું સોનોગ્રાફી કે હું કરાવે એમ તો ખબર નય બીજાનું કઈ ને કઈ ચાલતું જ હોય
અમુક માણસો એ નહી પણ અમુક સમયથી એને ખાટલો નક્કી દો એ ખાટલો પાથરે જ રાખવાની એટલે બીમારી ઘર થઈ જાય
હમ્મ
પણ એને પેલા ધ્યાન રાખેલું હોય ને અમુક માણસો પેલા કેર કરેલી હોય તો વાંધો ન આવે શરીર માં બાકી તો શરીર છે ભાઈ સરખી સાચવો નહી તો એ પછી તમને દગો દે કે નહીં
બરાબર તો એને સાચવાનું એવું
એ સાચાવનું એટલે એ રીતે એને જરૂરિયાત પડે ત્યારેને કસવું પડે એ રીતે કામ છે તમે જરૂરિયાત પ્રમાને વર્કઆઉટ આપો સંભવાના ટાઈમે સરગું ડાયટને આપી જ દયો જય્યારે મેન્ટલ પીસ જરૂરિયાત હોય ત્યારે મેન્ટલ પીસ આપપોશાંતિ આપો એ રીતે બીજું તો શું જોઈએ
હમ્મ તો બોલો તી જો ટોપિક મેં તો બોયલી
બીજો ટોપિક બોલતો તો પણ મને ભૂલાય ગયો હા ઓકે લેટેસ્ટ લેટેસ્ટ છે રથયાત્રા વિશે શું ખબર છે કઈ તમારે અહીં
એટલે અમારે ત્યાં કેવું હોય ખબર રથયાત્ર જતા હોય કેવું કે કેવાય યાર મને કમ્પ્લીટ આવડતું નહીિ યાર અ એ પેલું હનુમાન દાદા હમણાં હતું કે હનુમાન દાદ રથયાત્રા આવે પછી અમારા ગામમાં બધાને ભોજન ની બધાની વ્યવસ્થા કરી આપે પછી જેમને જોઈન થવું હોય એ થાય જોઈન એ રથયાત્રા ની વાત કરો ક્યાં રથયાત્રા ની વાત કરો છો
જે જગન્નાથજી ની જે નીકળે રથયાત્રા જે કાલે છે એની વાત છે
એ આજે મેં એની જ વાત કરી હતી જો કવ એની પણ મને યાદ નહીિચાલો તમે કો પેલા પછી કઈસ
એટ લ કે જગન્નાથજી ની રથયાત્રા જે મેન આ ઓલ ઓવર ઈન્ડિયા માત્ર મોટી થાય ને જગન્નાથપુર એમાં બી અમદાવાદ માં અને ત્રીજી ભાવનગર તો મેનજ છે અને ગુજરાત ગુજરાતમાં તો બે અમદાવાદ ભાવનગર એ બે ટોપ ટોપ બીજા બધા બે જગવા થાય છે એ મને ખબર છે
એમાં એ જ થ કે જગન્નાથજી એના ત્રણ આવે એક જગન્નાથજી એના ભાઈ એક અલકૃષ્ણ
એમની સ્ટોરી શું છે જગન મીન્સ કે કૃષ્ણ ભગવાન એમાં મને નહી ખબર એમની સ્ટોરી
એટલે મેન એ જ છે કે કૃષ્ણ ભગવાન એ વલ બલરામ હોય એક રુકમણી હોય એ રૂપણી કેમ કઈક હોય રાધા હોય ત્રણ જના હોયઈક સુઈ ગયા હોયને પછી જગગાને પછી નાખવાલામાં ગામમાં એ વિઝિટ કર દેખાડ્યા ભગા રથ લઈને એને અને રથયાત્રા પછી
એ તો મને ખબર છે આવું વિઝિટ કરાવે તે એટલે હા એ કેમ એ ભગવાન કેમ બને એમ મને એવું નહ ખબર
એ મને એની સ્ટોરી નથી ખબર બહ
મને કે તને બધું જ ખબર છે
ના એટલે પિક્ચર નને જોતા એક સમય આવતા મેન જોયા પણ કંટાળ આવતો એ બહ જોવા એટલે
રથયાત્રા માં એવું દું રથયાત્રામાં ચાત ચાત હું હાથી હાથી કોન મજા આવે પછ પહે બોડી બિલ્ડર બોડી બિલ્ડર ની બહુ મજા આવે તમે ખાલી ફ્લેસ લાઈટ ક પડેનેને મોબાઈલને તે બોડીનેને મ આપે કેમેરા શું ન કર ફ્લે દેખાડવાની એટ બોડીને મવ આપે
બરાબર મેં એવું સાંભળ્યું છે કે કદા તો જગન્નાથ પુરી ના ભગવાનનુંું છે કે એમનું કેવું કે હૃદય કે કપડાં એવું કઈક બદલે ને તો આખા એ જે પંડિતજી આવે ને ત્યાં ખંધારમાં બદલે ને એવું કે જાણે રિયલ હૃદય બદલતા હોય ને એવું થગ ધગ ને એવું બધું ફીલ થાય એવું કેતા એટલે એવું મેં રી માં જોયું હતું કેવું લાગે તમને એટલે હૃદય એવી રીતે નામ બદલતા હોય કપડાં ચેન્જ કરતા હોય ને જે એમના નવા તેમાં એવ એવું હોય કે પૂનમે દર પૂનમે ચેન્જ કર તમે જોજો આની વિશે કદાચ તને ખબર ના હોય તો તેમાં એવું કે છે કે હદય જોજો તને વિશે
ચેક કરશો અરે એ જગન્નાથ પુર્ણ એ સાંભળું છે કેની દસે એક ફર છે પવનની વિવૃધિશમાં પડે ઘણા બધા રહસ્યો અિયાં છે એ પડશે એ નથી પડતો મને એવું બધું
હા પડછા નની પડતો ને દિસા એમ કેવાય મંદિર ની ધજા છે ઊંધી દિશામાં જ ફરે એમ હું લેરાય એવું કેમ હશે તો
હશે ભાઈ જે સાયન્સ પૂરું થાય ને સનાતન ધર્મ શરૂુ થાય છે એટલે હોય ઘણું બધું હોય
જે પર વિચારીવી નહીં કરતાં ક્યાય વિશાળ હોય એ છે ને બીજીસી કછસી વાત તો
આવીિ રહહસ્યમય ટાઈ
એ સિમ
મને ખબર છે એક બદ્રીનાથ સાઈડ જોઈએ ને તો ત્યાં એક જોડનુંું છે મને નામ નહ ખબર એનું પણ એમાં એવું છે કે તે જોડનું જે પવિત્ર લોકો હોય ને એની પરજ પડે
તો સમજાવ તો એવું પણ હોયું છે
આ એવું કે છે
અરે પવિત્ર ન હોય તો એ ગાયબથી જરનું ઉપર હોય જો છે એમ કે
ગાય થળ કરી ને એનું પાણી તમારી પર ના પડે એમ
સમજી ગયો આટલી પરાળે નહી છે કઈ ગવાર છે
તેવું કમ હોય
આમ જાય ને પેલા તો ચેક કરવું પડી્યું વાત વાત છે કે ખાલી
ના રિયલમાં પ મેં યુટ્યુબમાં જોયું હતું પછી ગુગલ પર સર્ચ કર્યું તું બધું બહુ સર્ચ કરીને જોયું
પણ્યાં આપણે રિયલ્યા ટેસ્ટ કરી આપણને ખબર પડી જાય આપડણે ના લઈ કે જે તમને ઉાડી હો એટ ખબર પડે કે રમાં આપણી ઉપર પાણી પડે નથી જ પડ ખબર પડે ઈ બાર નઈ ખબ પડે પવિત્ર શીખતી બાકી આપ
આપે તો પવિત્ર જ છે ને તો આપડે હું પવિત્ર એટલે એવું જ હોવ જોઈએ કે માણસ સારું હોવું જોઈએ તો કેવું હોવું જોઈએ પવિત્ર ન ડેફિનેશન શું છે તમે કહો
પવિત્ર એટલે કે બધા ન સારું ઈચસ્તું હોય કોઈને ખોટા કારણ વગર મારે નહી કીર્યું નહી નહીિ પગની જે ચતાબાવવી જોઈએ એ પવિત્ર જમ આવે અને માન મર્યાદા રાખવાનુંને એવું બધું એમીું શું હોય સારા કર્મ કરો ખરાબ કર અને કોઈ ન ખરાબ નહીિઈ છવાનું
હમ પણ કોઈ પણ ગુસ્સા આવતો હોય તો તો અપવિત્ર થઈજાવ
તો પી જાઓનું બ શ બીજું શું હોને કંટ્રોલ
અમુક અમુક માટે નહી પીવાતો ખબર નહી નહીિ પીવાતો
બરાબર છે તો પણ એ કે તમારે એું કંટ્રોલ કરવાનું મેન વાત તો એ છે કે મેન્ટલી તમે કઈ રીતે કેમ શું કેવાય એને કાબુ કરો છો નથી ગીતામાંનેમાં કતા કે પાંચ થોડા અર્જુનના રથ ગર હતા
તમે અ નીચે જ સ એજ વાત કરીને આ કે મારા ભાઈ મને એવું કેલા હતા કેવું હું હતું પેલા ઈચ્છા ઈચ્છા હા ચ્છા જ હતી એટલે પેલા આત્મા મીન્સ કે તમે હમળો ખાલી એમનેમ
હા
પેલા ઈચ્છા હતી કે હું હતું એ ઈચ્છા હતી પછી મન એટલે ઈચ્છા ને કાબુ કરે મન, મનને કાબુ કરે તે મગજ એટલે બુદ્ધિ હતી બુદ્ધિ હા મગજ બુદ્ધિ એક જ ને પછી આત્મા એટલે પ્યોર કરવા માટે હટા આટલા બધા સ્ટેપ ના પેલા ઇન્દ્રિયો હતી હા મનેવે યાદ કે પેલા ઇન્દ્રિયો હતી પછી મન હતું પછી બુદ્ધિ હતી ને પછી આાત્મા હતી એટલે આ બધું આપડે હ કઈ આ બધા પણ કંટ્રોલ કરી શકે તો આપણે આત્મા એવું હોય મે બી
કાબુ કરીલી
હ પણ એવું બ ચકરાાવ છે ત ચક્રસ આપણા શરીર માંવા ચક્રસ આવે
હ બાર મિનિટ થઇ ગઈ છે એટલે કન્ટિન્યુ કરી